ટ
બોલો બોલો ભાઈ
શું કરો
કઈ નહીં આ બેઠા હતા સાડા છો એ લ
બેઠા એમ નવરા નવરા હું એ નવરો તમે નવરા કોઈ પોગ્રામ પોગ્રામ કરો તા
એટલે તમને અમને તો વાત કરી કાલ તો વાત થઈ હતી આપે યાર
એવું એમને એ વિચાર તો કર્યો કીધું હા હા. હોવ હોવ
કે ફરવા જઈએ
હા બસ મેં એજ વિચાર કર્યો રાતે કીધું હવે સો ટકા જઈએ ઘેર બેઠા આવા કંટાળો
હ હ ભાઈ બાંધો તો તમલ તમને મેં ના કીધું કે ભાઈબંધો નક્કી કરો થોડો હાથ ના
હા હા
લે હાથ હા તાર તમે તમારા ભાઈબંધો કરો દસ હગિાર મારા ભબંધો કરી એમ અઢાર ઓગણીસું જઈએ એટલે પૈસા થોડાક ઓછા ભાગે આવે
હા એ વાત હાચી
હા અને બે વસ્તુ
હ
સમજ્યા
હમ.
તો વાત થઈ ભાઈ બંધ જોડે માથેરાન જવું કે સાપુતારા જવું.
સાપુતારા રાખીએ માથેરાનમાં હું.
હમ.
રેડ અલર્ટ નહી કઈક
તો ગિરનાર માં રેડ એલર્ટ
માથેરા ચાલુ એમ
માથેરાન તો ચાલુ ને માથેરાન આવું અલગ પડી જાય ને
હા હા કઈ વાંધો નહી ચલો માથેરાન બાજુ રાખીએ વળ પ્રગ્રામ ભાઈ બંધો હો જો વાત બાત કરું હું કે સાત આઠ જણા હ એમ તો.
પૂછશે કે માથેરાનમાં શું ફરવા જેવું છેધ.
હા પૂછશે પૂછશે એમનેમ તો આવે છે નહી ભ.
ઓ તમને ખબર હ માથેરાન ગયા તા તમે કે નહીં ગયા.
ના હું હજુ એક વાર નઈ જયો કેવું હો અમે બાજુ બધું.
હા. જોઈ લો એકવાર વિડીયો જોઈ લો હરખ એ તમવા પડી જાય કે માથેરાન ઇન્સ્ટાગ્રામ તો વાપરતા જશો.
હા હા વાપરું.
હમ તો રીલસો બીલસો આવતી જાય છે માથેરાત ની.
હા જે નદીઓ પહાડો એર એ બધું માથેરા એમ.
એ હોું હોય ત્યાં આગળ લીલો તારી બહુ છે લીલો તારી
વાટર ફવાલ એમું.
હા વાોટર ફોનું.
બ તો તો મજા આઈ જાય એવું વાતાવણ.
હમ વરસાદ વરસાદ આ ગયો હો એટલે હવે વોટરફોલ નેવ હોય ત્યાં આગળ મજાશે.
હમ.
હ બે બધો તરવૈયા હોય ને વા લઈ લો. સમજ એટ મગજ મારી. ભૈયા હો મજા આવે અમદાજ.
હા એ વાંધ છે. હમ ના તો હાથ આપ જના હા વાત બત. કરીએ જેવું રહે અને જવાનું હમ આપણે ટ્રાવેલ્સ માં.
હઉ ર્રાવેશ હુંવે વાત કરી ર્રાવેશ મારામ એવું કેધું તો કે. બાવીસ રૂપિયા. કિલોમીટર થાય એટલેથી માથેરાન થતું હોય છે ક શું થાય ઘ. છસો કિલોમીટર જે હમસો આઠસો કિલોમીટર. સસૈ સાતસૈ તો નની વધાર થતોું હોય છે.
વધારે વધારે થતું છે.
હમ આવા જવાનું ક બે હાજાર કિલોમીટરું થઈ જતું.
હમમ એટલું થઇ જાય બધું થઈનેમ ખર્ચો જે એવું થાય ને ખાવું પીવું બધું થઈને.
બધધ માથે રનાોક. મળવાના ચાર હજાર પિસ્તાલીસ ઓપન કરાવો.
પિસ્તાલીસ પો હજાર ગણી જ લેવાના છે ને.
હમ કોજ ઘર ખરા કોજ રજીવા લાગે કોજ રજીવા થાય. બધે બધું આવીય જાય ટોટલી ખાવા પીવાનું ટ્રાવેલ્સ. ત્યાં આગળ નો ખર્ચો. પછી ત્યાં આગળની ટિકિટ વિકિટ થોડું ઘું કો પ્લસ ફનસ કોઈ ટિકિટ. લેવન થાય લેવી પડે ને તો નોર્મલ બધીઈ જાય અંદર.
હમમ જમાવામાનું બધું અંદર આવી ગયું એમ ને.
બધે બધું ફર્સ્ટ ક્લાસ જમવાનું. શરૂઆતમાં જેવા સવારે વેલા ગયા.
હા.
એટલે પૌવા હોય નાસ્તામાં.
એમ.
ઉપમા હોય.
હમ હમ.
હા પછી. જઈને પછી ફરવા માટે પેલા આવ પેલા આપડે સનસેટ પોઈન્ટ ઉપર જાહુ. બરોબર સરરસેક પોઈન્ટ તો હોજ ના લેવું કારણ કે સૂર્ય હોય ને.
હા આરોધ્ય કાય.
હા એટલે પેલા ર ને આપડે કોઈ પણ જે ટ્રેકિંગ હોય ને ટ્રેકિંગ.
હા હા.
સવારનું વહેલું મોર્નિંગ ટ્રેકિંગ ગોઠવી લેવાનું.
હા. વાધા છે મોર્નિંગમાં હારું રે તોડું.
મોર્નિંગ ટ્રેકિંગ મતલબ પેલું હેડવાનું હોય ને વધારે.
ઓવવ હા હા મોર્નિંગ કપ હ જાય ને.
હમ કારણ કે ત્યાં આગળ ટ્રેકિંગ ગણો ને ઘું બધું સહાય ચાર પાંચ કિલોમીટર. ખેડવાનું હોય છે.
ઓહ.
હમ એટલું તો ખરું ટ્રેકિંગમાં. ચ કિલોમીટર જેવ હેડવાનું કાવાનુંય એટલે હવા હવાનું હોય ને. સવારે ગેલા સાાત વાગે મોસ્ બ્રેકફાસ્ટ કરીને.
હા.
જી એટલે મજા આઈ જાય તો દસ વાગ્યા બધી. હા તડકો સાથે થ આપડે નવ ખાડાનું હોય તો આપડે એક પણ પહોંચી જયએ.
ભબીજીી ભબેજી.
ગ અગયા ખડા ગયા. સારો તડકો થોડો ઘણો આવતો હોય ને નોર્મલ વાતાવરણ એવું હોય ને જો. વરસાદ વરસાદ પડતો હોય ને તો તો આવતો હોય નહી તડકો જલ્દી.
બરાબર ના ના વેલા નીકળી જઈએ તો પોહકીી જઈએ અગિયાર વાગતા વાગતા તો. મર્નિંગમાંછ.
હોયમે વાત કરી હતી પેલે ટેન્ટ રાખવો કે રિસોર્ટ રાખો એવ.
ના ના રિસોર્ટ માં તો નઈ મજા આવે આપણે રિસોર્ટમાં હોટલમાં તો રેલાએટલે હ ટેન્ટ માં એક વાર અનુભવ કરીએ જેવું રે.
અ આપડે તો બરોબર હ આપડે બંને તો વિચારીએ કે ટેન્ટ રહીએ. એ હ ટફર રેવા જ હોુઓ ને ઘણા. છોકરીઓ હંગાતો છોકરીઓ હો ગયા ખબર છે. કે ત્યાં આગળ તો કે પેલા અત્યારે તો કે શિયા મતલબ. કે અત્યારે ઉનાળા ના કે પેલા વરસાદ ના કે ભ. પોણી આવે પછી પછ પેલું હાપ નેક આવું બધું.
એ વાત હચી ભાવ બધાને પૂછી પેલા શું કે.
હ હમણા પોલોખવારી જયા હતા મારે છોકરી એવું ગયા તી. ને બોલો હા. તો એવું ક્યા દતી.
આા તો હું નક્કી વરસાદ ને બધું એવ બધું વાતાવરણ હાબા પ બધું નક્કી ના કહેવાય.
હા એટલે જ ને.
હમ નાના બધા ને પૂછી વળી શું કે.
હમ બધામ પૂછો. એમ કરીને જોગ જઈએ બીજ હમ બધા ન મંતવ્ય હોય કે આપડે નક્કી કરાય પ આપડ આપને ફાવે ને આપડે નક્કી કરી દઈએ તો પી એમને એમ થાય મારાષ કે આ તો કે એમને નક્કી. એટલે ક કીધું તું કે પેલા પૂછો તમારા વિબંધન ક વાત ને એક જ કોઈને એમ ના થવું જોઈએ મને મજા ના. સમજ્યા બીજી વખત આપડે નક્કી કરીએ ને. તો પેલા એમ કહી દેવા જો કે ભાઈ મારું નોમ લખી જ દેજો. સમજ્યા એટલે આપડે કોઈ મગજ મારી જ ના રે કોઈ વત તો પ્લાનિંગ કરવું હોયને ફરવા જવું હોય ને તો ક ભે જતા રહી હ સમજવાદ ને કોઈ પણ જગ્યા ધારો કર માથે રા આ વખતે ચલો માથે રાની જાય બરોબર તો ચાર મહિના છે દ્વારકા જવું હોય તો પ્લાનિંગ કરાય કે દ્વારકા જઈએ
ટાઈગર વાધા છેી એ તોધ ગય્યારે થાય.
હ એમ વાત પણ ભ આપણા પહેલી જ વારમાં મતલબ સરખું ના એમ શેટપ વાલીએ કશું ના હોય તોઈ રાખું કેહેવાના હે
બીજી વાર આવવા નઈ
હ બીજી વાર આવે નઈ
હમ ના ના એમને બધા ને પૂછીયએ બધાની રાય લઈએ
હમ બધાને પૂછો શું કે હે
હમ
વાને હ બધા એમ કે કે આપડે હળો માથેરાન જઈએ તો કે હળો ભી માથેરાન ખર્જા આવું અમગ.
બરાબરરા કરીએ કરી હળો.
હ નક્કી કરો તો ભાઈ બ બધા. મારા સર્કલમાં વા. રા ક્લાસુંધન. શજવા હા.
ના ના કશું વધ ન મં કોલેજ થોડા ભાઈ બંધ થોડા ભાઈ બંધ હ.
હમ હમ હમ. હ તમે હ હ તમે. કોલેજ જ છો ને બસ. તો ભાઈ બ વાત કર તો કોલેજમાં જેટલા ભ બંધ થું.
હા એમને બધા ને વાત કરી લઉ બધા હું કેમ. જો આવવાન કે તો કરીએે વળી.
સા. તમે ત જ વિભ વાત કે તમારા સર્કલમાં તમે વાત કરો. એ વાત છે એમ કર કર કર કર. ઓ ના પૂછ્યું બે હજાર બે હજાર લ આવેે.
હા.
તો બે બે કરતા કરતા સો જણા હોય તો બાર લોકો તો એમનેમ થઇ જાય ને.
થઈ જ જેમ પબ્લિક વધારે હોય એમ એમ શું મજા આવે અને ખર્ચો થોડો ઓછો થાય.
હા. ઘર પહછ. આપણો ટાર્ગેટ એજ રાખવાનો કે આપડ. સંખ્યા વધાર કરવાનો ટાર્ગેટ રાખવાનો.
હમ વાધાજી.
સમજ. કારણ કે સંખ્યા વધારે થા ને તો આપડે બેનિફિટ થા હ. કે પૈસા ઓછા થા પૈસા ઓછા થા ને એટલે સંખ્યા વધારો થા હ.
વધારે થાહ એ વાત સાચી
કારણ કે અત બધા લોકો જેટલા ફરવા તો બધાને જવું હોય હા પણ. પૈસાનું પૈસાની વાત પડે હમણા હણાં બધનેમ તમા એમ કહ કે ફ્રીમાં જવાનું હો તો સવાય બધા રઈ જાય. સમજવાતી કે પોંસો પોંસો રૂપિયા પડ કો તો એમ કહ ત દાડા. જવાનું પોંચસો રૂપિયા ખાલી ભરવાના તો કેવા આવે બધા.
આ આ વાતા છે.
હ એમ વાત છે એમ.
હમ હમ.
એટલે એટલે મતલબ. કે એ જેટલા પૈસા ઓછા થાય ને. એટલી સંખ્યા વધારે થાય આપણે ટાર્ગેટ રાખવાનો એટલે બધાને તમાર. તમે તમે તો હું તો એવું કહુ વી સંખ્યા તમે કરો વી સંખ્યા મુ. ચાલીસ જણા જઈએ આમ મજા આવે ચાલીસ જણા નો ગ્રુપ હોય તો હા હા હા હા કે. કયા એક નાવા જાય.
ના ના કશું વધું નઈ બધા ને વાત. કરી એક જણો બીજાને કેયા બીજો એના એના સર્કલમાં કે એમ કરતાં કરતા થઈ જાય થોડી થોડી સંખ્યા.
હ એમ કરતાં ને કરત સંખ્યા થઈ જાય.
હમ ના ના કશું હોધ નને ગરી હેડો. હ હ.
બરોબર નક્કી કરો અને ફસ્ટ ક્લાસ પ્લાનિંગ કરીએ. મા કેરાલ.
બરાબર. કસો વોધો નહી હેડાવ હું તમને જે હોય બધું પાક્કા ભાઈ કરીને ફોન કરું બરાબર
હ.
પાકા ભાઈ તમને ફોન કરું બસ
હ હાલ હાલ માથેરાન જઈએ બરોબર પહી મારી. દ્વારકા જવાની દ્વારીકા ના નાથના તો હા દિવાળી ઉપર કરીએ.
દ આટલું જઈને આઈએેને કમ્પ્લેટ પાછી દિવાળી પર
પણ તાર કર લ ચોમાહા ઓ અંદરે જઇ ના અ ન પહી દ્વારકા જઈએ દ્વારકા મારે બનો જવાનું શેટ થયું નહી આવ વર્ષે. કોમ્પ્યુટર વર્ષે જવાન થાય છે યાર અને આ વર્ષે થ્યુ નહી શેટ
ભગવાન ના હોકમ વગર કઈ નહી.
ય અરે હમણાં મારા અ ભય બંધ મતલબ અમારા કમાંથી લગઝરી ભરીંગી મહેસાણા થી. હું જવાનો હતો બરાબર અને અચાનક પ્લાનિંગ કેમ થઈ ગય મારા ફેમિલી અંગત માંડવી જવા દ
બરાબર ભગવાન ના હુકમ વગર જોય જબરાઈમ નહી..
તમે કીધું ને કે હુકુમ થાય તો દ્વારિક વાતા જવાય જવાય નહી.
વા સાચી, ના ના જઈએ દિવાળી દિવાળી વખત કરીએ વા કોક હેડો.
ફાઈનલ ફાઈનલ દિવાળી ઉપર જઈએે દ્વારકા બરોબર પણ પેલા આપડું હાલ ફોકસ માથેરાન કારણ કે હ હ હ હાલ મા ખેરાલુ જેવું છે મજા આવશે બધી રીતે હાલ તો વાયરો એવો હૈ પવન એવો હૈ બરોબર ને
નાના કસ્સો વાંધો નઈ હું વાત બાત કરું ફ્રેન્ડ સર્કલ માં પછી તમને કૌ બરાબર જે હોય એ.
હમ નક્કી કરો ફસ્ટ ક્લાસ પ્લાન બનાવો બરોબર
હમ હમ બધું બાકા ભાઈ કરીને કઉ તમે
બરોબર માથે રા ફાઈનલ રાખીએ સાપુતારા ના જાવું તો કઈ નઈ.
ના ના સાપુતારા નહી માથેરાને જ જીઆઇ આપડા હા હા બરાબર એ હ હા હડ હા ના નઈ ગળ અ હતીવાગળદ રાકી એ એ હાર રેવાદ ન
એ હાર વડો તો મૂકીયો ફોન